હલો.
અવાજ સંભળાય છે.
હા, અવાજ આવી રહ્યો છે તમારો. મારો અવાજ તમને સંભળાય છે?
હા.
હા, નમસ્તે.
નમસ્તે જી.
હા, કેમ છો?
બસ મજામાં.
હમ, તો આપડે અત્યારે પુસ્તકો વિશે વાત કરીએ.
હા, હા, કેમ નહીં!
હા, તો આ પુસ્તકો વિષય જે છે, એ ખુબ જ સરસ વિષય છે. અને પુસ્તકો જે છે એ જ્ઞાનનો ખજાનો કહેવામાં આવે છે, બરાબર ને?
હા, હા.
તો લોકો પુસ્તકો કેમ વાંચે છે?
જો, જેમ કે છાપામાં નવી નવી માહિતી આવતી હોય, એમ પુસ્તકોમાં માહિતી નવી નવી આવે અને જ્ઞાન વધારવા માટે મનોરંજન માટે અને ઘણી વસ્તુઓ માટે પુસ્તકિય વપરાય છે.
હા, તો તમે વાત સાચી કહી. અને પુસ્તકોના પ્રકાર કેટલા હોય છે?
પુસ્તકોમાં વાર્તા ના પુસ્તકો હોય, નવલકથાઓ હોય, ઐતિહાસિક પુસ્તકો હોય, જીવન ઘણા ઘણા કવિઓના લેખકોના ગાયકો ના બધાઈ ના જીવન ચરિત્રો હોય, આમ વૈજ્ઞાનિક ઘણે સિદ્ધિઓ જે પ્રાપ્ત કરી હોય, એવા વૈજ્ઞાનિક પુસ્તકો પણ ઘણા હોય આમ. ઘણા પુસ્તકો ના પ્રકાર છે.
હા, તમારી વાત એકદમ સાચી છે. ઘણા બધા પુસ્તકોના પ્રકાર છે, અને પુસ્તકો વાંચવાની ટેવ કેમ મહત્વની હોય છે?
જરા ઊંચા અવાજે બોલજો. તો પુસ્તકો વાંચવાની ટેવ એટલા માટે મહત્વની મહત્વને છે કે, આપણે વિચારવાની શક્તિ વધે છે, અને સમજણ શક્તિ માં ખૂબ જ મદદરૂપ થાય છે.
હા, અને પહેલાંના સમયમાં લોકો માહિતી કેવી રીતે મેળવતા હશે?
પુસ્તકો અને ગ્રંથો મુખ્ય સ્ત્રોત નથી, પણ એ લોકો એમાંથી એવી રીતે માહિતી મેળવતા હોય કે, બધું ઝીણું ઝીણું, ઝીણું ઝીણું એના વિશે જે લખેલું હોય, તે એકત્ર કરે. અને એમાંથી લોકો તારવણી કાદી, અને માહિતી મેળવતા હોય છે.
હા, તમારી વાત એકદમ સાચી છે. તો પુસ્તકો તો મહત્વના છે જ, પણ પુસ્તકાલયનું મહત્વ પણ ઘણું બધું હોય છે. જેમ કે, પુસ્તકાલયમાં જે છે, વિવિધ વિષયોના પુસ્તકો ઉપલબ્ધ હોય છે, અને લોકો ત્યાં જઈને પુસ્તકો પુસ્તકો વાંચી શકે છે. બરાબર છે ને?
બરાબર છે.
હા.
પુસ્તકો અને ઈન્ટરનેટ વચ્ચે શું તફાવત છે? એ જરા તમે કહેશો?
હા, જરૂર. ઇન્ટરનેટ જે છે, એ આપણને ઝડપથી માહિતી આપતું હોય છે. જેમ કે, આપણા મનમાં એક ક્વેશ્ચન આવ્યો, તો આપણે ડાયરેક જ, સીધો જ, આપણે જે ઇન્ટરનેટમાં પ્રશ્ન નાખીએ, તો સીધો જ આપણને ઘણા બધા પ્રકારના આન્સર રૂપે આપણને જવાબ મળી જતો હોય છે. પણ જ્યારે પુસ્તકો જે છે, એ વિગતવાર આન્સર આપે છે અને વ્યવસ્થિત જ્ઞાન આપે છે. જેમ કે, ઇન્ટરનેટમાં એ જવાબ સાચો છે કે નથી, એ આપણને ખ્યાલ રહેતો નથી, કેમ કે આપણે ઇન્ટરનેટના ભરોસે હોઈએ છીએ. અને જ્યારે પુસ્તકમાં જે કોઈ પણ જ્ઞાન લખેલું હોય છે, એ એકદમ સાચું હોય છે, અને આપણને પૂરતો પ્રમાણમાં મળે છે. એટલે પુસ્તકો અને ઇન્ટરનેટ બંને વચ્ચે ઘણો બધો તફાવત છે. અને જ્યારે આપણે પ્રશ્નો પુસ્તકોમાં શોધીએ, તો એ પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે ઘણીવાર એક દિવસ લાગે, ઘણીવાર એક કલાક લાગે, અને ઘણીવાર તો એક મહિનો પણ લાગે છે. તો આવી રીતે ઝડપી થી આપણને આન્સર આપી દે છે, અને પુસ્તક લોકો જે છે, આપણને ક્યારેક ટાઈમ પણ લાગે છે, એમ.
હમ, બરાબર, તમે કીધું. કારણ કે, જો આપડે બધું જાજુ આપડે વાંચવું પડે. એનો આન્સર ગોતવા માટે અને તોય આપણને પુસ્તકોના પુસ્તકો ક્યારેક ક્યારેક તો વીખી નાખીએ તોય આપણને એનો આન્સર મળતો નથી હોતો એટલે ઘણો બધો ટાઈમ જાતો હોય છે પરંતુ હવે ઝડપી યુગ પ્રમાણે ઈન્ટરનેટમાં ફટાફટ એનો આન્સર મળી જાય છે જે આપણે જોઈ રહ્યા છીએ ગમે તે વસ્તુ
હા તમારી વાત એકદમ સાચ છે વાર્તા ના પુસ્તકો કેમ બધાને ગમતા હશે
વાર્તા ના પુસ્તકો અત્યારે તો જો કે વાર્તા બહ નથી કોઈ ઘણા બાળકો સાંભળે છે પણ ઓછા પણ અને વડીલો સાંભળે છે પણ વાર્તા તો એવી છે કે જો હમણાં આ મહિનો આવ્યો ત્યારે ત્રીસે ત્રીસ દિવસ ની અહં પુરુષોત્તમ માસ આવ તો ત્રીસે ત્રીસ દિવસની બધા લોકો એ વાર્તા સાંભળી હોય એવી રીતે બીજા ધાર્મિક ગ્રંથોમાં વાર્તાના લેખકો એના વિશે ઘણું બધું વાંચવાનું હોય છે પુસ્તકોમાં એટલે એમાંથી બધા વાર્તા જ હોય છે જેને રસ હોય અને રુચિ હોય વાર્તામાં એ લોકો
હા તમારી વાત એકદમ સાચી છે અને ઘણા લોકો એવા હોય છે કે જે મુસાફરી દરમિયાન પણ પુસ્તકો વાંચતા હોય છે તો એ બહુ સારી આદત છે કેમકે પહેલાં પહેલાં લોકો જે છે એ બસમાં મુસાફરી ટ્રેનમાં મુસાફરી કરતા હતા તો ઘણા બે ત્રણ કલાક જેવો ટાઈમ લાગતો હોય છે કોલેજે પહોંચવા સ્કૂલે પહોંચવા માટે તો લોકો જે છે એ પુસ્તકો જે છે એ વાંચતા મુસાફરી દરમિયાન અને હવે તો શું છે કે ટેકનોલોજીનો જમાનો આવ્યો તો બધાના હાથમાં ફોન હોય તો બધા લોકો જે છે વાંચવાનું ઓછું કરી દીધું છે ને ફોન વધારે ટેકનોલોજીનો વધારે યુઝ કરે છે તો આમ મુસાફરી દરમિયાન પણ વાંચવાનું ઘણું ઓછું થઈ ગયું છે
મોબાઈલ ઇન્ટરનેટ આવતા અને મોબાઈલ નો યુજ થતા બધા એ છે ને એનો જ યુઝ કરી રહ્યા છે ગમે તેટલી મુસાફરી હોય ટૂંકી હોય કે લાંબી હોય પણ અત્યારે બધા જ મોબાઈલનો યુઝ કરતાં કરતા જ મુસાફરી કરતા હોય છે અને એમાં ટમ વ્યતીત કરતા હોય છે
હા તમારી વાત એકદમ સાચી છે કારણ કે વાર્તાનાં પુસ્તકો હ ઘણા બધા લોકપ્રિય હોય છે તમે મને આન્સર પણ આપ્યો અને એમાં વાર્તાનું તો કીધું તમે પણ હવે મને એ કહો કે વિજ્ઞાનનાં પુસ્તકો જે છે છે એ આપણને ઘણું બધું નવીનતા શીખવે છે તો એ નવીનતા શું શું હોઈ શકે છે વિજ્ઞાનના પુસ્તકોથી આપણને
હા હા વિજ્ઞાન ના પુસ્તકો થી આપણને હ ઘણું બધું જાણવા મળે છે કે એજ આ બધી દવાઓ બનાવવામાં આ અને ઘણું બધું એમાંથી વિજ્ઞાન ન આવે છે પ્રયોગોમાં એના વિશે પ્રોજેક્ટ બનાવવામાં સિદ્ધાંતોમાં નવે નવી શોધોમાં ટેકનોલોજીમાં બધે વિજ્ઞાનના પુસ્તકો આપણને એમાંથી ઘણું બધું જાણવા મળે છે
હા તો તમે મને વિજ્ઞાનના પુસ્તકો વિશે તો જણાવી દીધું તો હવે ઇતિહાસના પુસ્તકોનું મહત્ત્વ જે છે એ હું તમને કહું છું કે ભૂતકાળની જે ઘટનાઓ છે સંસ્કૃતિ છે એના વિશે જાણકારી આપતું પુસ્તક એટલે ઇતિહાસનું પુસ્તક ઇતિહાસનું પુસ્તક જે છે એ આપણા જે સાંસ્કૃતિક વારસો જે છે આપણા બધા જે દેશો છે રાજ્યો છે એ બધા અ વિશે ભૂગોળ વિશે આપણને બધી માહિતી જે છે ઇતિહાસ નું પુસ્તક છે એ આપણને પૂરી પાડતું હોય છે તો હવે મને એક પ્રશ્નનો એ જવાબ આપો કે જીવનચરિત્રો વાંચવાથી બીજા લોકોના લેખકોના કવિઓના એ લોકોના જીવનચરિત્ર વાચવાથી આપણને શું શું લાભ થાય છે એમ
હા હા બધાના જીવન ચરિત્રો વિશે આપણને વાંચવાથી ઘણો લાભ થાય છે કારણ કે જો આપડે પેલા ટીવી ઉપર ને મોબાઈલ ઉપર ને બધી આવતી ને કોણ બનેગા કરોડપતિ એમાં જાજે ભાગે એવા એવા જ પ્રશ્નોનોો જવાબ આપવાનો હોય છે કે જે એમાં થઈ જ લભગ મળી જાય એમ
હમ
એટલે વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો અને ઇતિહાસની દ્રષ્ટિએ જોઈએ તોય એમાંથી આપણે આન્સર મેળવવો ખૂબ જ સહેલો પડે છે
હા અને એક બીજી વાત એ પણ છે કે પુસ્તક લખવાની પ્રક્રિયા કેવી હોવી જોઈએ તો કે જો લેખકનો વિચાર આવવો જોઈએ એની માહિતી પૂરતી હોવી જોઈએ પછી અનુભવને લેખકનો અનુભવ કેટલો છે એને શબ્દોમાં કેવી રીતે રજૂ કરે છે આ બધી કળાઓથી પુસ્તક લખવા લખાય છે અને એક સારા પુસ્તકની ઓળખ પણ થઈ શકે છે જે વાચ વાંચનારા હોય એને કાંઈક નવી માહિતી આપે છે અને એને વિચાર માટે એના મનને પ્રેરિત કરતું હોય છે અને આમાં એમાં વાંચવાના પુસ્તકો વાંચવા માટે એને ઘણો બધો રસ પણ દાખવતા હોય છે અને બાળકો માટે તો પુસ્તક ખૂબ જ જરૂરી છે કારણ કે એના ભાષા જે બોલવાની જે ગુજરાતી હિન્દી વિવિધ ભાષાઓનો વિકાસ થાય એનું સર્જનાત્મકતા વધે એની જિજ્ઞાસા વધે એમાં ઘણી બધી જગ્યાએ છે એ પુસ્તકો જે છે એ મદદરૂપ થતા હોય છે, તો આજે આપણે ઘણી બધી પુસ્તકો વિશે વાત કરી તો એમાં આખું ઘણું બધું તમને પણ જાણવા મળ્યું અને મને પણ જાણવા મળ્યું તો આભાર તમારો
હા હા કોલ બદલ તમારો પણ આભાર